હેલો, હેલો
આવાજ આવેે છે, હલો
હા, આવે છે, આવે છે, હેલો
હા, મને આવે છે, મને આવે તમારો અવાજ
હા હા આવ્યો આવ્યો અવાજ આવ્યો હમ
શું કરો છો
બસ જો મજામાં હમણાં જ પરવાળીને બેઠા
એવું છે એમ, તબિયત પાણી સારા ને
સરસ સરસ ઓકે અત્યારે વાતાવરણ લીધે ચાલે.
હા તમારે ત્યાં કેવું છે વાતાવરણ
જો ને ક્યાં વરસાદ છે બાપા વરસાદ આવ્યા પછી તો ઉકરાટ ઉકળાટ થઈ ગયો છે.
અમારે ત્યાં અ ચાર પાંચ દિવસ અમારે ત્યાંય ચાર પાંચ દિવસ થી તાપ જ છે નકરો તાપ છે વરસાદ બિલકુલ નથી.
બઉ છો ગઈ કલે હું અમદાવાદ જઈ આઈ ઓ બાપા કેટલી ગરમી. બઉુ જ ગરમી છે લાગે જ નહી કે ચોમાસું છે.
ઉનાળો હોય એવું લાગે ને.
હો બર્યા બર્યા ચામડી તો બરી જાય. એટલી બધી ગરમી જોયું હોય.
સારું સારું થયું તમે વેલા અમદાવાદ જઈ આયા ને. પછી પરમ દિવસે એ તો રથયાત્રા છે ને.
હ રથયાત્રા ની તૈયારી અમદાવાદમાં તો ધમાકેદાર ચાલે છે. હમ.
છે
હ ત્યાંથી ત્યાં બહ છે રથયાત્રા. નું મહત્વ અમદાવાદમાં અ ભગવાન નોથ નીકળે છે ને ત્યાં તો હમ ત્યા અ જમાલપુર થી સરસપુર જાય છે એમના મામા ના ઘરે ભગવાન.
બરાબર મેં તો હજુ કોઈ દિવસ મેં તો હજુ કોઈ દિવસ અમદાવાદ ની રથયાત્રા નથી જોઈ. તમે જોય છે.
હેલો હેલો. હલો હા મે્ર હેલો મે ત્રણ ચાર વા જોઈ છે હેલો હેલો.
બરાબર આવે છે મને અવાજ આવે છે તમારો.
બરાબર ઓકે હું ત્રણ હ આવે છે આવે છે હ હ. હું ત્રણ ચાર વાર જઈ આવી છું મે ત્રણ ચાર વાર જોઈ છે બહુ જ સરસ હોય છે ત્યાં આગળ એટલું ફાઇન ને એટલી બધી પબ્લિક હોય છે લોકો કઈ કઈ થી જોવા આવે છે. રથ રથયાત્રત્રા હમ
એટલે એનું શું મહત્વ છે એનું શું માનતા છે અમદાવાદમાં.
એ છે ને ભગવાન પંદર દિવસ ભગવાનને તાવ આવે છે. ભગવાનને આંખે પાટા બાધી દે છે. ભગવાન ની ત તો એ એ રથયાત્રા ના દિવસે ભગવાન એમના મામા ના ઘરે જાય છે. એટલે ભગવાન સામે થી આપણને મળવા આવે છે. બધા મંદિર માં જાય એ દિવસે ભગવાન સામેથી આવે છે. બધાને દર્શન આપવા હમ. બ બધું કેટલું બધી પ્રસાદી ને કેટલું બધું હોય છે બાપા. એ દિવસે મા ને અ જાંબુ ખાવાનું મહત્વ વધારે. હા. હા, કે એવું કેહેવાય છે કે જાંબુ એવું છે ને કે આપણા શરીર માં જે વાળ ગયા હોય ને, અજાણે આપણને ખબર નથી હોતી કે શરીરમાં વાળ જાય છે, તો એ તમે જાંબુ ખાાવ ને, તો તમારા આખા વર્સમાં જે વાર અંદર ભેગા થયા હોય એ બધા નીકળી જાય એ અંદર જા જાંબુ ના લીધે. એનું મહત્વ એટલું હોય છે હમ હા.
મેં અમદાવાદ ની રથયાત્રા વિશે સાંભળ્યું છે. પેપર માં ટીવીમાં ન્યૂઝ તો જોતા હોઈએ છે. પણ કોઈ દિવસ રૂબરૂમાં જઈને જોયું નથી કે શું થાય હા બધા કે કે ઘણી બધી સેવા હોય છે. ઠંડા પાણીની, શરબત ની. નાસ્તાની કોઈને ગમે. તેટલી ભીડ હોય, તો કોઈને કશી જ તકલીફ નથી પડતી, એમ.
બઉ, બઉ, અને નાના છોકરા ને લઈને તો જવું જ જોઈએ. કે છોકરાઓ જુએ. બઉ બધું હોય છે, હાથી, ઘોડા અને બધું. પેલા અખાડા ના બધું હોય છે અંદર. બધું બહુ જ હોય છે, હાથથી શણગારેલા. સરસ, સરસ. હોય છે, અને અને કોઈને કઈ તકલીફ નથી પડતી, એમ ત્યાં.
બરાબર ભીડ હોય, તોય કોઈને આમ
ના, કોઈ જ નહીં, કોઈ તકલીફ ના પડે. બઉુ સરસ હોય છે, છોકરાઓને. સવારના સાજ ક્યાં પડી જાય છેને, ખબર જ નહીં પડતી. બધા કેટલી બધી જગ્યા એ ફર ફરતા, ફરતા, ફરતા, ફરતા રસ્તા સડદપુર જાય, અને પછી પાછા, પાછો ફરે છે રથ. તો પાછા પોતાના મંદિરે આવે છે.
બરાબર, બરાબર. તમે મંદિર જોયું છે?
હા, જોયું છે ને. બહુ સરસ છે ત્યાં મંદિર તો, હમ. બહુ સરસ ખુલ્લી જગ્યા છે. ત્યાં પણ જમવાનું હોય છે. ગાયોનું ગૌશાળા છે. બધું જોવા જેવું, ઘણું સરસ છે ત્યાં આગળ.
બરાબર, બરાબર. મેં તો હજુ જોયું નથી. અમદાવાદ કેટલી વાર જઈ આવ્યા છો. અમદાવાદ માં બધું જ જોયું છે, પણ એજ હજુ નથી જોયું મેં.
ના, બહુ ફાઇન છે. સારી જગ્યા છે.
ઘણી ઈચ્છા થાય, એમ કે, ભાઈ જઈએ. પણ છોકરાઓને, કેવું, સ્કૂલે રજા હોય નહીં, એટલે લઈને જવાય ના કે, ભાઈ જઈએ તો સ્કૂલમાં રજા પડે. અને અત્યારે એક દિવસ ની રજા પડે ને, એટલે છોકરાઓને એટલું બધું લખવાનું થઈ જાય છે ને કે, પછી બુમા-બૂમ કરી મૂકે કે, તે મને રજા જ કેમ પડે?
બરાબર. હ, અને અત્યારે પણ શું કરવાનું, ભણતર પણ એટલું જ જરૂરી છે.
હા, પણ ભણતર ની જોડે જોડે, આપડા જે ભગવાન વિશેની ધાર્મિક વાતો, બધું શીખવાડવું પડે ને, છોક
હા, અત્યારના અત્ય્યારે, આ બધું કેવું કે, લુપ્ત થઈ ગયું છે.
આપણેે વાર્તા. પહી એના કરતા, એ રૂબરૂમાં જુવે, તો એને યાદ વધારે રે
હા, હા, બરાબર છે. એ વાત સાચી.
ને ધાર્મિક જ્ઞાન પણ આપવું ભણતરની સાથે સાથે ધાર્મિક જ્ઞાન આપવું જરૂરી છે, ને તો આપડી આપડી સંસ્કૃતિ જળવાઈ રે
હ અત્યારે મુવી પણ એવા આવે છે, ધાર્મિક અત્યારે નરસિંહ મહેતા ઋષિમા ભગવાન નું આવ્યું છે, કનૈયા નું આવ્યું છે.
લાલો લાલો પિક્ચર આવ્યું તું. હું ગઈ તી મારા દીકરાને લઈને, જો અમે તો ફૂલ ફેમિલી ગયું તું. કેટલા જણ હતા? સાઈઠ જણ હતા. અમે થિયેટર માં, અમારું જ ફેમિલી.
હમ, હમ, હમ, હમ.
ચાલો, મૂવી જોવા. ત્યાર પછી તો, ત્યાર પછી તો ટીવીમાં એ પેલું અત્યારે તો વાઈફાય જ હોય એટલે ટીવીમાં પણ ઘરે બેઠા કેટલી વાર જોઈ લીધું લાલો મૂવી હજુ હાલની જ વાત છે, હજુ પરમ દિવસ જ અમે લાલો મૂવી જોયું
બરાબર અત્યાર પાછી બીજું કૃષ્ણ ભગવાનનું બી આયું છે. જે યુદ્ધ થયું હતું મહાભારતમાં એ પણ મૂવી આયું છે. એટલે આવા બધા પિક્ચરો શું છોકરાઓને બતાવે ને તો છોકરાઓને મ સમજ પડે આપડે આપડે કહીએ ને ના સમજે પણ આ જુએ ને તો સમજે કે આ બધું આવી રીતે હતું એમ
હા હા હા અને ડાયરેક ટરોએ આવી રીતના આવા ધાર્મિક પિક્ચરો બનાવવા જ જોઈએ કે અત્યારની જનરેશન જુએ અને થોડુંક ધાર્મિક વિષય શીખે અને આપણી સંસ્કૃતિ જળવાય અત્યારના છો કરાઓને ધાર્મિક વાતોનું જ્ઞાન હશે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે
બરાબર છે, સા
જો ધામિર્ક વિષે કોઈ જ્ઞાન નહી હોય તો પછી સંસ્કૃતિ જળવાઈ રહેવાની નથી
હા હા ને હું મારું હા મારું કે મારું માનું માનું તો એવું છે, કે હ ઘરમાં પણ આ બજી આ બધી વાતો થવી જ જોઈએ કે આવું હતું આમ હતું પેલા એટલે શું કે બધું જળવાઈ એ છોકરાઓને સમજ પડે આપડે વાત કરીએ તો હમ એજ ને
અમારે તો અમારા ઘરમાં અમારે સાંસ્કૃતિક વાતો ને બધું થતું જ હોય
હમ હમ.
અમે પોતે યાર અ અમદાવાદમાં અ પરમ દિવસે છે, ડાકોર અને અમારે ત્યાં અમારે છે, ને કાલે છે.
બરા
રથયાત્રા તો અમારે વર્ષોથી એમ વર્ષોથી અમે સત્તર અઢાર વર્ષથી અમારા ઘરે ભગવાનને પધરાઈએ છે.
સારસ સારસ
નારાયણ દેવના મંદિરેથી ભગવાનનો રથ નીકળે એટલે બધા જેને જે તેને પધરાવા હોય એ બધાના ઘરે ભગવાન પધરાવે એ પછી જયારે આપડું આપડી વારી આવે ત્યારે આપડા ઘરે આવે વાતે ગા તે ઢોલ નગારા સાથે આવે
બરાબર તેમાં શું કરવાનું હોય?
એમાં એવું હોય કે અવે તો નવેસરથી ફોર્મ નથી ભરતા અવે જે લોકોના ઘરે આવે છે, ન બસ એમનાજ ઘરે જાય છે. એમાં અમારે જયારે અમે નવું ઘર લીધેલું હતું ને ત્યારે અમારે અમારે સાસુ પેલા નાનદેવ રોધ જતા હતા મંદિરે દર્શન કરવા અત્યારે તો પગની તકલીફ છે ને એટલે નથી જતા ઉંમરના લીધે
હા હા હા
ત્યાં લખાયું તું કે ભાઈ આવી રીતના મારા ઘરે આવે ભગવાન તો કે આવે ને કે ના આવે તમે નામ લખાવી દો એ બસ જો તયાનું નામ ખાયું છે, ને એટલે ત્યારના દર વર્ષે સામેથી મેસેજ આવી જાય કે ભાઈ આ વર્ષે તમારે ત્યાં આઈ જશે એટલે એમાં કશું હોય નહિ આપડે કેવું સ્ટેજ જેવું તૈયાર કરીએ ભગવાનને બેસાડવા માટે થોડું ડેકોરેશન કરીએ આપડો લાલો હોય એને સેદ બેસાડીએ ભગવાનને સિંહાસન એ લોકો લઈને જ આવે સિંહાસન પરત બેસાડે એ લોકો એવું હોય પછી આપણેે આપણેે યથાશક્તિ ભગવાનને જે પ્રસાદ આપડે માનો કે તમે થાળ ધરાઈ શકો છો દાળભાત શાક રોટલી પુરી એનો અ પરસાદ તો હોય જ જાંબુ કેરીને પેલું માગ માગ ના વૈડા
બરાબ
એ ધરાય ને એ સિવાય જો તમારી જોડે ટાઈમ હોય તો તમે આવી રીતે થાડ ધરાઈ શકો છો ને જો તમારા જોડે ટાઈમ ના હોય તો એ પરસાદ ઉપરાંત તમે શીરો બનાવો પણ ભગવાન માટે બનાવો એટલે દૂધમાં શીરો બનાવવો પડે પાણી પાણીનો શીરો ના ચાલે
આ હા હા હા
એટલે આ વખત તો મારે વિચાર એવો છે કે ભગવાનને થોડુંક નવું અપડેટ કરીએ કે જાંબુ ના અત્યારે જાંબુ શોટ મળે છે સરબત એવું જાંબુનુ એટલે મારો વિચ વિચાર એવો છે કે જો પોસિબલ હોય ને તો હું જાંબુ શોર્ટ બનાવું એટલે જાંબુ નો ને એનો પરસાદ તો ભગવાનને ધરાવાનોજ પણ એની સાથે ભગવાનને નવું અપડેટ જમબામાં નવું અપડેટ કરીએ
બરાબર બરાબર નવ નવા જમાનાનું નવું
નવા જમાના નુ નવું નવો સ્વાદ આલીએ ને વર્ષોથી તો બધું જમ બતાજ આવે છે દાળ ભાત શાક રોટલી ને એવું બધું તો
હા હા હા
એટલે થોડુંક નવું ભગવાનને જમવામાં અપડેટ કરીએ એમ
બરાબર બરાબર
તો વિચાર કરી રહી છું પછી જેવો ટાઈમ અત્યારે તો જાંબુ પણ એટલા હમણાં જ એક બેન ટોપલી વાળા આયા હતા જાંબુનુંું તો પૂછ્યું ત કે સોના અઢીસો
ઓહો હો હો એટલે આ રથયાત્રા પર જાંબુના ભાવે વધી જાય
હા વધી જાય મળે ઘણા બધા હા મળે ઘણા બધા પણ ભાવેય વધી જાય એવા
બરાબર છે બરાબર છે હા
એ પછી અવે બે દિવસ જશે ને એટલે ભાવો આપોઆપ ઉતરી જશે
બરાબર છે હા હા તો અવે એવુંજ ને
હા સારું ત્યારે ચલો પછી કોલ કરું તમને
સારું સારું હા જય શ્રી કૃષ્ણ
ક્રાસના